હા.
હલો.
હા શું કરવું?
કઈ નહી મેં તો બેઠો છું.
હા હું પણ હમણાં જ જમીને આ તમણે જસ્ટ યાદ કર્યા
શું બનાવ્યું તું વાનગીમાં?
આજે તો સારું સારું બનાવ્યું હતું ઘરે.
શું બનાવ્યું તું?
એટલે પાપડીનું શાક, ઊંધિયુંનું શાક કટલેસ દાળ ભાત.
બરાબર બરાબર અમારા ત્યાં પણ બનતું છે.
હમ્મ હ. શું બને તમારે તા
અમાતા તો ઈડલી બને છે ઈડલી સાંભાર.
હા મને પણ બહુ જ ભાવે છે આ ઈડલી.
ચલો આવી જાવ જમવા.
હ હ હ પાકું.
આ શું એમાં તો શું છે ચોખાને સવારથી બોરેલા હતા લોટ બનાવવા માટે તે ટેરેસ પરથી હમણાં જ લાવ્યો હતો. તે બનાવે છે છ હવે એને બનાવે છે લોટ બાઇન્ડો છે
હમ્મ. એમાંથી તો ચોખાના લોટ થી પોળા પણ સારા બનતા તેથી ડોસા
હમ્મ હવે જો લોટ બ બનશે તો એના પૂરા બનાવશે સવાર એમ બીજું એમજ છે.
હમ્મ.
એના આપણેે દાયમાં કરીએ છીએ. ત્યારે આપણેે એને તવા પર રોલ કરવાનો હોય છે.
હા.
પ્રોસેસ સેમ જ છે સ્ટેજ પણ સેમ છે.
હમ્મ, એ આપણેે હોટલમાં જોઈએ તો એવી ઘણી બધી વાનગીઓ છે. તે આપણે ઘરે નથી બનાવી શકતા પણ આપણે ખાઈ શકીએ છીએ અને તે ખુબ જ આપણને પસંદ પણ આવે છે. તેનો ટેસ્ટ કઈ અલગ જ જોવા મળતો હોય છે આપણને.
હા.
જેમ કે આપણે જોઈએ તો કટલેસ છે, પિઝઝા છે સેન્ડવીચ છે એવી બધી વસ્તુ આપણને છે ને બહુ તેસ વાનગીમાં આપણને ગમતી હોય છે.
હમ્મ, તમે વાનગીનું નામ લીધું મારા મોમાં તો પાણી આવી ગયું.
તમે પણ આ ખાધી હશે ને વાનગીઓ સારી સારી.
હા હા ખાધી છે. મેં પીઝ્ઝા ખાધા છે, પાણીપુરી ખાધી છે, સેન્ડવીચ ખાધી છે, બર્ગર ખાધું છે શું કે બધી જ વાનગી ટેસ્ટ કરી દીધી છે.
હમ્મ.
તમને આરું ફેવરિક કયું છે વાનગીમાં?
મારું ફેવરેટ તો આપડે જોઈએ ને તો બધું જ ભાવતું હોય છે. પણ મસ્ત ફેવરેટ તો આપણે ક તો ઈડલી સંભાર તમે જે ઘરે બનાવી હતી.
બરાબર બરાબર અને મારું ચાાઇનીઝમાં ફેવરેટ કહેતો મન્ચુરિયન એકદમ
એમાં પણ મંચુરિયન માં સાથે સાથે આપણને રાઈસ ને પેલું જોવા મળતું હોય છે. આપણને રાઈસ મંચુરિયન રાઈસ. લુડસ
અ એ ચાઇનીઝ કેવાય છે એને ચાઇનીઝ એને પણ આપણે ઘરે બનાવી શકીએ હો.
હા એને પણ આપડે આજીનું ગોતાનું લઈને આપણેે વાનગી પણ તૈયાર કરી શકીએ છીએ. મુઠયા તૈયાર કરીને મંચુરયન બનાવી શકીએ.
ગઈ અઠવાડિયે જ અમાર તા મંચુરિયન બનાવ્યું તું. તો માર્કેટ ગયો હતો મેં કોબીસ લાવ્યો હતોને કોબીસને છીણી કાઢી છે પછી એનો લોટ બાંધને એ ભજીયા જેવા ગોળ બનાવયા હતા પછી બધા સોસ લાવ્યા હતા અને તેનાથી બનાવી દીધું છે.
હમ્મ, આપણેે વાનગીઓમાં મીઠી વસ્તુઓ પણ ખાઈએ છીએ જેમ કે જલેબી, મોહનથાળ
હમ્મ. તે પણ બનાવાય છે. પણ ઘણો ટાઈમ લાગે છે એટલે
હમ્મ, તેમજ શીખણ કે મોથો પણ આપણે જોઈએ છીએ.
હમ્મ, તે હોય છે ઘણા લગ્નો પ્રસંગમાં જમવા માટે મળે છે.
હમ્મ, એજ ઉનાળામાં વધારે જોવા મળતો હોય છે જ ગરમી ના કારણે
હા અને સાથે સાથે હમણાં જ કેરીની સિઝન છે તો કેરીનો રસ પણ મળશે.
હમ્મ.
હમ્મ.
આપણને જે આપણે વાનગીઓ ઘરે ખાઈએ છીએ. તેના કરતા બની વાનગીઓ આપણને ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગતી હોય છે. જેમ કે લગ્નની, આપણે હોટલની રિસેપશનની એવ બધી વાનગીઓ જ્યાં બનાવતા હોય છે ને ત્યાંની વાનગી ખૂબ જ આપણને ટેસ્ટફુલ રહેતી હોય છે.
હા અને સાચી વાત કવું ને આપણા જે ઘરે બનાવે તેના કરતાં બીજાના ઘરનું ટેસ્ટ જોઈ ને તેજ ભાવતો હોય છે.
હમ્મ. આપણે ઘણી બધી વાનગીઓ આપણે ખાઈએ છીએ. તેમાં તેનો ટેસ્ટ પણ આપણે લઈએ ને તો અલગ અલગ જોવા મળતો હોય છે અને તે ટેસ્ટ આપણે ખાયા પછી છે ને અનુભવતા પણ હોય છે થોડા સમય માટે
હમ્મ.
અને તે પછી ખાવામાં પણ આપણને ચાલો આપણેે પાછા આવી જ ખાઈએ કાલે બનાવીએ એવું પણ થતું હોય છે આપણને એટલી વાનગીઓ ટેસ્ટ ટી રહતી હોય છે
અમારે ત્યાં તે દિવસે શિખંડ લાયવા તા મસ્ત લાગ્યો હતો
એમાં પણ કાજુ બદામ કે કઈ બી કઈ લાગતા હોય છે આપને
હમ એમાં અલગ અલગ ફ્લેવર ના મળે છે શ્રીખંડ
તેનાથી ટેસ્ટ પણ લાગતો હોય છે
હમ એમાં બધા કધા ફ્લેવર આવે એમ જેમ કે મેંગો છે એવા બધા ફ્લેવર આવે એમ બ્લુબેરી હ
તેમજ આપડે જોઈએ તો મીઠી વસ્તુ વસ્તુમાં જોઈએ તો આપણે છે ને ગુલાબ જામુન કે રસગુલ્લા પણ જોઈએ છે તેનો પણ મસ્ત ટેસ્ટ આવતો હોય છે
હમ ગુલાબજામુન પછી તમે તો પેલું બોલી જ ગયા અંગુર રબરી છે એ તો બોલી જ ગયા એ તો એક નંબર લાગે છે
હા હવે ઘણા ઘણા હોટલોમાં આપણને કે લગ્ન પ્રસંગોમાં અંગડીકલી જોવા મળતી હોય છે
હમ તે પ્રોપર દૂધમાંથી બનેલી હોય છે અને તેનો ભાવ પણ વધારે હોય છે
આપણે લગ્ન પ્રસંગમાં જોઈએ તો આપણે શ્રીખંડ જોડે પૂરી પણ જોવા મળતી હોય છે ચાર પાાર સાત જોવા મળતું હોય છે
હમ હમ ઘણા લગ્નમાં જોવા મળે છે સાથે ખાવાનું પણ હોય છે આઈ થિંક
હમ અને આ બધી જ વસ્તુ આપણે એક સાથે ખાઈ નથી શકતા હા ને
હમ બધું પછી છોડી દેવું પડે અમુક અમુક વસ્તુ
હા આપણે જે વસ્તુ આપણે રોજિંદી જીવનમાં વાપરતા હોઈએ છીએ તેના વિરુદ્ધ ન આપણે ખાવું હોય તો સારું હો એટલે તેથી આપણને પણ આવે તેનું
હા અને આપણેે જયારે વાનગી ખાઈએ છીએ ત્યારે જેટલું ખાવું હોય ને તેટલું લેવું ખાલી ખો તો વગાર પણ ના કરવો જોઈએ
હમ આપડે ઘણી ખરી એ વાનગી ન આપણે ખાઈએ છીએ તેમજ અધૂરો છોડી દેતા હોઈએ છીએ
હા તેનાથી બગડે છે ખાલી ખોટું
હમ
શું ક્યું તમે
વાનગીઓ એટલી સારી બનાવી હોય છે ને તે લોકો કે આપણને ખાવામાં પણ ખુબ જ ભાવતી હોય છે આપણને ફરી ખાવાનું મન થતું હોય છે
હા અને મને મેચ ને ગઈ કલે કટલેસ ખાધધી એક નંબર લાગી હતી અત્યાર સુધી મેં એવી કતલેસ મેં ખાધ નહી તે એવી મેં કતલેસ કાલે ખાધી બોલો એક નંબર લાગી હતી
હમ મોહનથાડ છે અમૃત પાક છે જલેબીજ જેવા મીઠી વસ્તુઓ છે ને આપણે સારી એમ તો ખાવા માટે પણ આપણને પછી શરીરમાં પણ આપણને સ્વાસ્થ્ય માટે જાળવી રાખતું હોય છે
નુકસાન કરે થોડું ઘણું
હા એમ થોડુંક ઘણું કરે એટલે આપણે થોડુંક માપમાં ખાવું જોઈએ મીઠી વસ્તુ ડાયાબિટીસ ના થઈ જાય છે એના માટે
એ પણ છે હા
હમ તેમજ દાળ ભાત ખાઈએ તો આપણને વધારે ઊંઘ પણ આવતી હોય છે
સાચી વાત સાચી વાત અને આપડે એક કેરી ખાય ને તો પણ વધારે ઊંઘ આવે.
હા હમણા હવે ઉનાળાની સિઝન છે તો એટલે કેરી પણ. પાકતી જોવા મળશે આપણને.
હમ હવે થોડાક સમય પછી જોવા મળશે જ અને માર્કેટમાં પણ વેચાશે.
હમ આ વખતે કેરી પણ હવે સસ્તી હોય તો સારું કેહેવાય.
હ સસ્તી પણ નહી થશે કેમ કે ગરમીના કારણે કેરીનો ભાવ વધશે જ.
હમ એમાં પણ ઘણું ખરું ચોમાસું આવશે એટલે કેરીરી ન ખુબ જ નુકસાન પણ થશે.
હા અને સાથે તમે કેરીનું શાક ખાધું છે એ નવી વાનગી છે.
હા કેરીનું કાંદાનું કાંદા મોરીને ખાય છે.
હા એનું નામ છે કેરી કાંડો.
હા તેથી કાંદો.
હમ એક નંબર લાગે છે ખાતી મીઠી લાગે છે પણ મસ્ત લાગે છે.
હા એ બનાવતા હોઈએ અમારા ઘરે પણ.
હમ એ નવી વાનગી કેવાય એમ.
હમ. આપણે ઘણી વાનગી તો જાણતા પણ નથી આપડણે ખાઈએ છીએ પછી આપડણે પૂછીએ છીએ કે હા શું છે.
હમ બોલો મેં ગયા અઠવાડિયે લસણ નું શાક ખાધું હતું બોલો લસણ નું શાક કોઈ રીતે ખાધું છે તમે.
હા એમ તો ખાધું નથી ખાલી જોયું છે.
બરાબર એક નંબર લાગે છે આપણે કોઈ દેશ ખાધું ને ને એક વાર દસ મોમાં રહી ગયો છે બોલો.
હમ હમ.
એક નંબર ટેસ્ટ હતો એનો પણ.
હમ મને તો શું મીઠી વાનગીઓ વધુ ભાવતી હોય છે.
બરોબર મને તીખી વાનગીઓ ભાવે છે બરોબર.
હ એટલે તમે પાણીપુરીનું તીખું પાણી પીતા હશો.
હમ હ.
હમ હમ. ચાલો કઈ નઈ આપણેે ખાવા જઈશું. હમ.
વા ન વા વાંધો ન ઓકે.